પણ બીજી લઈનની વાત કરો લખવાનું
હલો
હલો, જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં બસ મજામાં આ બેઠાતા હવે
અચ્છા બધીછી તૈયારી નથી કરો ને
એમ તો હવે દિવાળી... હા દિવાળી આવે એટલે કે વિચારતા તા અવે કે શું શું કરીશું એમ...
હા સાચી વાત છે હું તે એજ પૂછવાની હતી કે શું તૈયારી કરો છો દિવાળી ની?
હા તો હવે બધું સાફ સફાઈ કરીશું દિવાળીનું.
હા તે તો કરવું જ પડે ને સવાલ જ નથી.
હા શું સફાઈ તેમાં પંદર દિવસ એમાં ચાલે જાય બધા આવે આપડા... પછી કપડા ખરીદવા જઈએ. સારા સારા બધા છોકરાઓને લઈને... એ વિચારતી હતી કે કઈ બાજુ જઈએ કપડાં લેવા દિવાળીના પેરવા માટે.. હબ .
હા બરોબર ઈ તો છે જ ને દિવાળીના કપડા લેવા મોલ કે મોલમાં જાઓ તો પણ સરસ મળે ને દુકાન મોલ કરતા પણ દુકાનમાં સારા મળે કપડાં. મોલમાં તો એવું છે ને કે આ ગરમી ના કપડા ને એ વિન્ટર સીઝન ના ને એ મોલમાં સારા મળે કપડા ને આમ દુકાનોમાં લેવા જઈએ ને તો દિવાળીના કપડા લગ્નના કપડાં ને સારા મળે ત્યા કારની દુકાનોમાં
હા ત હવે દિવાળી આવે એટલે હા દિવાળી આવે એટલે પછી નવા નવા આવે ને બધા કપડા બધા સાડીઓ હોય લેવાની હોય બધી છોકરાઓ માટે બધા માટે લેવાના હોય કપડાં એટલે પછી મીઠાઈઓ એના માટે બધું તૈયારી કરવાની બનાવવા માટે
બરોબર.
ને એમા ને એમા દિવસો ચાલિયા જાય ખબર જ નથી હોતી કઈ
સાચી વાત છે.
તમારી કેવી ચાલુ તૈયારી
અમારે ચાલુ જ છે હવે સફાઈની આ છોકરા છોકરા સ્કૂલે જાય ને એટલે પછી એમ થાય કે છુટી હોય એટલે ઘરે કામ બી કરવામાં મદદ કરે તેની વાટ જોઈએ છુટ્ટી પડે એટલે પછી સફાઈનું કામ ચાલુ
પણ જો ને આ સફાઈ કરવાની મજા કેવી આવે નઈ એમ
હા મજા આવે હા દિવાળી એક ચીજ જ એવી છે ને કે એમ થાય કે આ આખી દુનિયા આપડે છે ને તે દિવાળીને સજાવ કામ કરે સજાવાનુંને સફાઈનું કામ બધા ખૂણે ખૂણેથી બધા કચરો કાઢે
હા અને ચોમાસાને બધું ભેજ વાળું વાતાવરણ હોય પાછું એટલે આપણે એને થયા ચાલો સુકવી દઈએ સાફાઈ કરીએ એ બધું કોઈ વાત હોય. બધી નીકળી જાય કે એ એ બધો શોખ મને બહું વધારે
મને બી એવો શો અમારે જગ્યા નથી રાખવાની છત ને હોય ને આગળ થોડું આંગણું હોય સરસ તો એમ થાય કે મને બ બો શોખ શુંકાવાનું કે નાચમાં કઈ બી હોય તો નાચ સુકાવાનું કપડાં સુખવાવામાં મને બહુ જ ગમે.
હા મજા આવી જાય મને બહુ ગમે
બસ એમાં જગ્યા જ નથી નથી છત એનાથી બજુમ થ કે આણું હોય એવું કે કપડા સુતાવીએ શકીએ કેવી એટલા માટે હું કઈ જ જોઉં છું. હા એ અર્જન્ટ થાય એટલા માટે. હ પછી જમવાનું શું બનાવાનું દિવાળી પર?
ઈ તોય જો ને આજકાલ તો બધા અમુકતો હોય તો તૈયાર જ છોકરાઓ કેતા હોય તો તય્યારે જ લાવી દો હવે. તેટલું બધું રહ્યું નથી ને મિષ્ટાન બનાવવાનું ને? હા ભાઈ બધા દિવાળી પર સ્પેશિયલ ફરવા જઈએ એટલે કેસે ખાસ જલ્દી એમ કે બનાવતા જ નહી એમ ઓછું જ બનાવજો એમ પેલા જેવું રહ્યું નથી ને પેલા તો કેટલો બધા ડબ્બા ભરી ભરી બનાવતા સોફા તો પેલા તો બધો. બનાવવાનું હવે બધું ઓછું થઈ ગયું હવે. એટલે તો પણ થોડું ઘણું બનાવીએ પુધ બે ત્રણ જાતની ને થોડું મીઠાઈ બનાવી દઈ મ તારે કેવું બનાવી દઈ બસ એટલું જ બનાય વધારે. નથી બનાવતા હોય.
ના અમે તો બહુ બનાય કાર કે અમારે મોટી ફેમિલી ને અમારી તો અમને જોઈએ ને અમે બધાનો શોખ બહારથી વસ્તુ ઓછી લાવીએ બાર કેવાય તેલ મન ઘી મન બનાવેલું હો તમે મોનથાર કે તા બી ઘરે જ બનાવીએ સ્વીટ ને ફરસાણ બધું ઘરે જ બનાઈએ ચેવડા અને બધું પુડી નમ કન ને બધું અમે તો પી મોટી ફેમિલી એટલે એમાં જોઈએ, હમ્મ.
બધ હ બધું ઓછું થઈ ગય બધા ફરવા નીકળી જાય બધા દિવાળી પર એટલે હ કોઈ રહી નથી પેલા તોશે બી ઘરે જતા એટલે મજા આવતી બીજા ઘ ચાખવાનુંને બધું એટલે બનાવવાનો વધારે શોખ થતો આપ. આપડે એમ કે ચાલ આ બનાવીએ આ બનાવીએ તો બીજા બધા ચાખે એમ. હ એવું એવું રહી જ નથી એટલે હવે
હવે કોઈ કોઈના ઘર જતું જ નથી ને. બોલાવીએ તો કે ના અમારે આમ આ બાજુ જવાન છે ત્યાં ઉબાજ બા જવાનું છે બા ના બતાવી.
હા.
પેલા ચાઇને લોકોને એકબીજાના ઘરે જ હતા કોઈ જતું જ નથી કે ના ઘરે.
હા એટલે અમારે એમ કેશે કે હવે આપણેે જ બનાવીને આપણે જ ખાવાનું હોય ને ક આપણનું જ બનાવ કે જૂનું કરીને ખાવું હોય ને માપનું જ બનાવવાનું કેશે. એમ હવે તો બધું મળી રે બારે પેલા તો બધું કશું મળતું નઈ ને બારે. એટલે શોખ વધારે થતો એમ તો કેટલા દિવસથી વેલું બનાવ બેસી જતા બધું પુળિઓ અને બધા મઠીયાન જાતે જ ઘરે બનાવતા હવે તે થે જાય મલે તૈયાર એટલે વાંધો જ નથી આવે કે શું.
તો હું મઠીયા તો તૈયાર લઉં હ બીજું બધું આય તમે ઘરે જ બનાવું. તમારે મોટી ફેમિલીને અમારે ખવાય એ બધું સારી રીતે બધા ખાય. છોકરાઓ રમતે-રમતે ખાય પછી બીજા એના દોસ્તો રમવા આવન. તો એને બી આપીએ તો જે લોકો બધે રમતે-રમતે હુ કેવું થોડીકવાર પેલા આરામ કરે પછી લોકો નાસ્તો કરે એટલે અમાર ખવાઈ જાય.
હન, નાના છોકરા ખરાન તમારા અમારા મોટ ટા થઈ ગયા એટલે હવે એ બધું નથી કરતા હવે, તો નાના હતા એટલે અમે અ બનાવતા બધુ એમ. એવું છુ કરી દીધુ બધુ. એ આજ-આજ બનાવજો આટલી પુળીઓ બનાવન કઈક તો એટલી જ બનાવુ વધાર નઈ. પછી ખાલી ખોટા આમ તેમ કરવું, જૂનું કરીન ખાવું એના કરતા.
હા, એ એ પણ વાત સાચી છે. તો મલી જાય એટલે વાંધો ના આવે, અમાર તઈ બધુ ઓછું મલે એમ કે એટલા માટે.
તો તમે દિવાળીની બેસ કેવી તૈયારી કરો? કેવી તૈયારી કરો? ઘરની સજાવાનુ બજાવાનુ ને બધુય કેવું રે?
હા, એ અમાર છોકરીનો બઉ શોખ સજાવાનોને દિવાળીના લક્ષ્મી પૂજન, ધનતેરસને કરીએન તો બધું આમ કે સજાવીએ પરેશન કરીએ ને લક્ષ્મીમાંને બેસાડીએ બધુ બઉ સરસ કરીએ, ઈન ફટાકડા પછી ફોડી
ફેર અમેય પેલું રાખીએ બધું હોય સરસ મજા આવે એમ કે, હા દિવા બધુ તઈએને કાઈ દિવા લાઈએ બધા ઓલુ કોળીઆ લાઈન બધું રાખીએ બધું. તો જગમગ થાય બધા સોસાયટીમ તો આખી જગમગ થતી હોય.
તમે લાાઈટિંગને બધું કરે. હા, ડેકોરેશન કરીએ, લાઈટો લગાડીએ ન બધે દીવા લગાડીએ. અતે અતેમાં દિવાળીમા દિવસ ધનતેરસથી ચાલુ થઈ જાય આમાર તો પછી છેક અવ બીજે દિવસ બેસતું વરસ હોયન ભાઈબીજના દિવસ ભાઈબીજસ દિવસ સુધી અમે દીવા લગાડીએ.
હમ્મ, એ અમારેય રંગોળી પુરે છોકરાવા, મજા આવે એમ જોવાની મજા છોક છોકરાઓ દોરતા હોયને રંગોળી એટલે મજા આવે એમ કે આપડે એ દિવસ તો ટાઈમ ક્યાં જતો રે ખબર જ ના પડે એમ કે, આ દોરો, આ દોરો કઈએ આપડે.
ને આપડે બૈરાને તો પછીય અ પાર્લરમાં જવાનું હોય. એ બી કાઈ ટાઈમ કાઢવું પડે. હા, એ તો પેલું એના વગર તો ચાલે જ નઈ નઈ હઅ, હઅ દિવાળી તો થાય જ નઈ, હઅ, પાલર વગર દિવાળી થાય જ નઈ. એ પણ જોઈએ. પણ દિવાળી જાયન પછી મજા જ ના આવે, થોડા દિવસ જેવું થાય કે કેવું સુનું-સુનું લાગે એમ થાય કે, ને પછી ભલે ત્યાં તો
કે
ના, ના સા સા સાડી પહેરે, અન ત્રણ દિવસ અમ બધા ડ્રેસ પહેરે હન, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળીને, બેસતું વરસ એ ચાર-પાંચ દિવસ અમ પછી સાડી પહેરીએ.
હા, મોટો તહેવાર એટલે દિવ સાડી પહેરીએન તો સારુ લાગે એમ, મસ્ત દેખાય એમ. એક અલગ જ લાગે સાડી પહેરીએન એટલે હમ્મ.
ગુજરાતની આપડી ગુજરાતી લોકોન સંસ્કૃતિ છે ને સાડી, સાડીનો જ પેરવેશ આપડો સારો છે ન. ડ્રેસ નથીને આપડો, સાડી છ હઅ સાડી છ. સારું લાગે સાડી પહેરીએન તો એમ. હમ્મ, પછી ભલેને ઉ ટા પલ્લુની પે-પેરો કે ગુજરાતી પેરો એ આ ચોઈસ પણ સાડી હઅ સારી લાગે સાડી હઅ, પછી તો બાર મહિના તો પછી બાર મહીને ભલે આપે આ ડ્રેસ જ પેરતાઈએ પણ એમ થાય કે આ દિવાળીને ચાર દિવસ સાડી પેરિ તો સારું દેખાય તેમ સાડી વધારે પેરીએ
પણ એમની પણ બજારમાં ભીડ કેટલી બધી હોય બજારમાં જઈએ એટલે લેવા
હા એ વાત સાચી છે ભીડ તો હોય પણ તો એમ થાય ને સાડી પેરી સારું લાગે
હા બ સાડી લેવા ખરીદી કરવા જયે એટલે જ ને કેટલી બધી ભીડ હોય બધી એમ
હા સાચી વાત છે. પગ મુકાની તમે ગુજરાતમાં તો બઉ ઇ બાજુ લિકોન ને અમારે ત્યા જ ખરું ભીડ એટલી જ હોય. પણ એમ ગુજરાતમાં તો વધારે ત્યાં કઈ ગુજરાત લોકોનો તહેવાર ના હોય દિવાળી એવું લાગે. હરેક ચીજ
તમારે ઇજ હોય ખાસ કરી દિવાળી એટલે તો ખુશ થઈ જાય બધા દિવાળી આવે ને એટલે તો. બધા કેશે આમ જઈશું, તેમ જઈશું.
હા નક્કી ત અમારે ભલે દિવાળી એમનું બહુ જ હોય આ પણ આમ ફરવાનું કે અ ઓછું. જાય છે ઘણા લોકો ફરવા પણ આમ કે આ ગુજરાતમાં જેટલું નઇ એમ કે. ગુજરાતમાં તો બહુ જ છે ફરવાનું.
હા ગુજરાતનું તો હા. પણ બાર તો શું બારના રાજ્યમ તો ઓછું ભાવે. બસ એક જ દિવસ હોય દિવાળીના દિવસે પણ બેસતુ વર્ષના દિવસે એ લોક પન ધંધા ચાલુ પન અમારે તો બેસતા વર્ષમાં બધું બંધ જ હોય બધું લાભપાચમ સુધી લાપાચમના ચાલુ જ થાય અમારે બધું.
તે અમારે લાભપાંચમને જ ચાલુ થાય. પાંચ દિવસ બંધ જ હોય અમારે.
અમ છોકરાઓને છુટી હોય બધું જ.
હમ હા છોકરાને તમારે પંદર દિવસ ની છુટ્ટી હોય ને પંદર દિવસની?
હમ
અમારે પં પાંચ દિવસની છુટ્ટી હોય. પાંચ દિવ પાંચ છ દિવસની અઠવાડયાની છુટ્ટી હોય.
હહ હહ. ના અમુક જગ્યાએ તો એક જ દિવસ છૂટ ટીઓ બસ દિવાળી ન દિવસ જ છુટી હોય. પછી તો ચાલુ જ હોય સ્કૂલો તો એમની. આંધ્રપ્રદેશમાને એ બાજુ તે એવું જ હોય બધે.
હા એ ત્યાં ત્યાં એક તય ત્યાં મજ આવા ન નવરાત્રી પર છુટી હોય. નવરાત્રીમાંને પેલી આ ઉત્તરાયણ માંથી છુટી હોય એ લોકોને ત્યાં. તે હા એ ત્યાં એ લોકો તહેવાર બહુ મનાવે. એ લોકો
હમ હમ.
આપડે ત ઈયા કન આ સાઈટે બધે એમ કે આ દિવાળી પર છુટ્ટી આપે ત્યાં વધારે હાં તમારે ગુજરાતમાં તો બઉ જ હોય. છુટીનું અમારે ત્યાં પાંચ દિવસ છુટ્ટી હોય છે. હ સાચી વાત છે.
એ વખતે તો વાતાવરણ કેવુ મસ્ત લાગે મજા આવે આમ થાય કે આખું અલગ જ લ હોય.
અલગ જ લાગે સાચી વાત છે. નાના મોટા બધા પણ દિવાળી હા નાના મોટા બ
હા હા ફટાકડા ફોડે ને બધા મજા આવે બધા દિવાળીને દિવસે બધા બારે. આખી રાત ફુટતા જ હોય ફટાકડા અમારે ત અઈયા આગળ.
હા સાચી અમારેય રાતના ત ત્રણ આખી રાત સવારને વેલા ક્યારે બધા માંડી જાય. ફોડવા માટે છોકરાઓ બધા. એ જીજ એવી છે ને પછી જો હમ પછી ઓમે કોઈ નથી ફોડતું. આ દિવાળીમાંથી જે ફોડે તઈ ચલો ફોડવા દો. ચાર પાંચ દિવસ જ ફોડશે. પછી તો નય જ ફોડે કોઈ.
છોકરાને મજા મજા આવે ને બિચારાને એ પણ લાભ લે.
હા મજા આવે સાચી હા સાચી વાત છે. ચલો બીજું શું તૈયારી કરો તો તો ફીર દે દિવાળીની ઠીક છે. હા હા ચલો ફરી મળીશું ઠીક છે. હા ઠીક સારું. દસ દીના પચાસ. અરે!